હા. કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ આ ર આજો. શું હા બસ જો. થોડુંક બાળકોને સ્કૂલે મોકલ્યા ને હું પણ થોડું ઘણું બુક વાંચતી હતી. થોડી ફ્રી થઈ તો હા.
આ અચ્છા બેજો બાળકોનું ભણવાનું કેવું ચાલે છે?
બસ બાળકોને હવે જો વેકેશન પૂરું થયું ને હવે સ્કૂલ ચાલુ થાય એટલે થોડુંક ભણવામાં અત્યારે તો આળસ આવે છે હાલ પણ ખરેખર ભણવું પણ બહુ જ જરૂરી છે એટલે બાળકોને આપણે એ રીતે પ્રિપેર કરવા પડે તૈયાર કરવા પડે કે જો આપડે ભણશું તો આપડી અ આગળને ભવિષ્ય માટે સારું છે એ બધું આપણે બાળકોને શીખવાડવું પડે.
હા એ તો છે જ આપડી વખતે આટલું ધ્યાન નહી આપતા હતા હવે તો આજકાલ બાળકોને ભણવા માટે તો વધારે ધ્યાન આપવા પડે.
હા આજકાલની જનરેશન જોઈએ કે હા જે કઈ પણ આપણે જોઈએ. તો અત્યારે સ્પર્ધાત્મક ભણવાનું થઇ ગયું. જે લોકો એકબીજાથી જઈનેહા એકબીજાને જોઈને બાળકોને વધારે કેમ આગળ આવે એ રીતે અ સરખામણી કરી કરીને ભણાવતા હોય છે.
હા એ તો છે જ બાળકોને તો હવે બધા. ભણવાનું બી જોઈએ એજ્યુકેશન બી આટલું જરૂરી છે એક્ટિવિટીઝ બી આટલી બધી જરૂરી છે એટલે હવે તો જેટલું બાળકોને શીખવાડીએ એટલું ઓછું જ છે.
હા. એટલે આપણને બાળકોને એ રીતે સરળ ભાષા. માં આપણે સમજાવવું જોઈએ કે જો ભણવાથી આપણને કેટલા ફાયદા થશે આજકાલના છોકરાઓને ભણવા કરતા રમત ગમતમાં અને મોબાઈલ માંને એમાં વધારે રસ હોય છે. એટલે આપડે. અ માતા પિતા તરીકે બાળકને ભણતર કેટલું જીવનમાં જરૂરી છે એ બધું આપડણે જણાવવું અત્યારે બહુ અગત્યનું છે.
હા એ તો છે જ. પણ હવે તો આજ. ક ભણવાનું એટલે. મતલબ એટલું આમ ટફ બી થઇ ગયેલું છે. કેવી રીતે બાળકો ના આ. આગળ મતલબ કઈ સ્કીલ શીખવાડવાનીને સ્કીિલ નું હમણાં વધારે પેલું ચાલતું છે.
સાચી વાત કરી. તમે હા.
જેટલું મતલબ આમ. કોમ્પ્યુટર સિસ્ટમને આ ને સ્કીલ ને એવું બધું વધારે એ લોકો છોકરાઓને ઈઝ રીતે પેલું લાગે છે એમ વધારે.
સાચી વાત કરી ભણવામાં આપડે જોઈએ તો બાળકો નાના હોય ત્યારથી આપડ માતા પિતાએ વધારે તૈયારી કરવી પડે છે એક બાળકને ભણાવવા માટે. કેમ કે અત્યારે ગુજરાતી માધ્યમ છે હિન્દી માધ્ય. અંગ્રેજી માધ્યમ છે આપણે. પોતે કન્ફ્યુઝ થઈએ છી છે કે આપણે બાળકને કઈ ભાષામાં સરળ રીતે સમજાય એ રીતે આપણે માધ્યમની પસંદગી કરવી શાળાની પસંદગી કરવી ભણવા માટે બાળકોને આપણે કઈ રીતે. વધારે ઉત્સાહિત. કરવા એ બધું. આપડ માતા પિતા ને એક વધારે મોટો ટાસ્ક છે.
હા એ તો છે જ. બીજું.
અ આપણેે સરળ ભાષામાં બાળકોને જેમ બને એમ આપણે સમજાવવું જોઈએ કે જો ભણશેને તો જ એના ભવિષ્યમાં આગળ વધી શકશે જેમ કે ભણવાથી સારી નોકરી મળી શકે એનું ભવિષ્યમાં પણ આ એ. જે કઈ પણ એને લક્ષ્ય હોય ત્યાં સુધી એ પહોંચી શકે એમ.
હમ એ તો બરાબર જ છે બાળકોને તો જેટલું ભણાવી તેટલું ઓછું જ છીએ. નાને આજ કલ તો એજ્યુકેશન. તો મતલબ બધાથી વધારે આમ એજ્યુકેશન પર જ વધારે આવે તો ધ્યાન આપવામાં આવે.
હા અને આપને બધા. બધાને ખબર છે જો એક બાળક સારી રીતે ભણતર લેશે જયારે આપડા જમાનામાં તો કોઈ એટલું ખાસ. ભણતા નહતા કેમ કે હા એટલી શાળાઓ ન તે એટલું ભણવામાં કોને અ ખબરહતી પડતી કે શિક્ષણ કેટલું જરૂરી છે આજના સમયમાં જો આપણે બાળકોને એવું શીખવાડવું પડશે કે જો ભણશો તો આગળની પેઢીને પણ તમે શીખવાડી શકશો અને આપણે જો ભણશું નહી તો આપણા આત્મવિશ્વાસ માં પણ ક્યારેક ક્યારેક એવું થાય જો કાસ ભણેલા હો તો આજે
સારું થશે હમ તો મા બાપ ને કેટલું ફીલ થશે હમણાં બા બાળકોને ભણાવવા માટે હવે મા બાપ ને આટલું ફીલ થ મતલબ પેલા તો આપણને આટલા ની ભણાવતા હવે તો છોકરાઓને મતલબ જેટલું ભણાવીએ તેટલું સારું એમ પસ્તાવો થાય કે આપડે હવે આપને મતલબ બાળકોને ભણાવી નથી શકતામ ટ્યુશન પર ડિપેન્ડ રાખવા પડે
હમ અને આજકાલના સમયમાં તો આપણે જોઈએ કે ભણવાનું એટલે ખાલી અ પુસ્તક નું જ્ઞાન જ નથી જરૂરી બાળકોને ના અલગ અલગ મંચોરન થકી કે કોઈ સ્કીલ તમે વાત કરી કે અ
લ કેટલી બધી કિલો છે મતલબ હણા તો શીખવા માટે આમ
હા અલગ અલગ કોર્સ અત્યારે અ છે જેમ કે કોમ્પ્યુટરમાં અલગ અલગ કોર્સ છે કોઈ પણ નવા અ અત્યારે જોઈ લ પાર્લર છે કે ડો
ઘણી બધી હજારો સ્કીલ છે હવે બાળકટે સ જે સ્કીલ શીખવી હોય એ સ્કીિલ આપણે શીખાડવા પડ તો બાળકોને બાળકોને જે ગમે ને એના એ કોર્સ એ આપણે એને મતલબ એમાં આપને ઇન્ટરેસ્ટ આપવો પડે
હા સાચી વાત કરી
હમ હમ
ખરેખર જો ભણી ભણવામાં જો બાળક અત્યારથી ધ્યાન આપે ને તો એનું ભવિષ્ય સારું રહી અને એ લોકો લોકો સાથે પણ સરળતાથી રહી શકેને એને આગળની પેઢી ને પણ વાંધો નહીં આવે
છે બાળકોને તો હવે એજ્યુકેશન તો હવે બધા ટોપ બસ મા બાપને ખાલી બાળકોને કઈ રીતે કઈ જગ્યાએ સારું શિક્ષણ મળે એ જગ્યા બધા મા બાપ ધ્યાન આપતા હોય છે છોકરાઓ ને ક્યા મોકલીએ ક્યાં નહી બીજા ગામ માં બી મોક મોકલવા રેડી થઈ જાય છે શિક્ષણ માટે તો
હા સાચી વાત કરી અને ખરેખર આપડે જોઈએ તો
હાલો હલો હલો હલો હેલો હલો હેલો હેલો હેલો